જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બો લો કેમ છો?
બસ બસ એકદમ મજામાં, ફ્રી થઈ ગયા.
હા તમારી અવાજ થોડું સ્લો છે ધીમે-ધીમે અવાજ આવે છે.
હમ્મ હ ક્યારેક નેટવર્કનો ઇસ્યુ હોય ને તો એવું થાય છે પછી સરખું થઈ જશે, હમણાં શું છે વેકેશનને એવું ચાલુ છે તો તમે કંઈ બહાર જવાનો પ્લાન કરો છો?
વિચાર બહ થાય ર છે જવા માટે પણ હવે જોઈએ છોકરાઓને ત્રીસ તારીખે થોડા પંદર એક દિવસ રજા પડશે એના પછી વિચાર શું અમે લોકો જવું. તો છેજ કરશે. જે આપડા અહીયા પાસે હોય કેમ કે. થોડા ગરમી પણ છે ને. તો એવી જગ વિચાર કરું છું. કે જ્યાં ઠંડક થાય. તો આ ગરમીથી પણ રાહત થાય અને મજા આવે છોકરાઓ સાથે ફેમિલી સાથે બાર થોડા દિવસ. ફરી આવે તો.
હમ હમ હા તો હું આજે આપડે એજ વાત કરું છું. કે આજે આપણે આ મહારાષ્ટ્રના જે નજીકનાં સ્થળો હોય અને એમાં ફરવાનો મજા આવે હોય. એના વિશેે થોડી વાત કરીએ. તો મહારાષ્ટ્રમાં તો શું છે. બહ જ બધા હિલ સેશ. ચેન્નઈવું બધું આવેલું છે. કે. જેમ કે લોણાવાલા છે મહાબાળેશ્વર છે માથેરાન આવું બધું તો બહુ જ છે અને મુંબઈ તો શું છે આખું દરિયાની વચ્ચે આવેલું મોટું સિટી છે. તો એમાં તો શું છે દરેક જગ્યાએ બીચને એવું તો હોય જ છે જ્યાં દરેક. જેટલા એરિયા છે દરેક એરિયામાં એક. બીચ તો અચૂક હોય જ છે તો એના એમાં એક અલીિબાગ છે ગીરગાં ચોપાટી છે આવા બધા બીચ. છે એક જુહુ ચોપાટીનો બીચ છે બાંદ્રા બેસ સ્ટેન્ડ છે આ બધું બહુ ફેમસ છે ત્યાં આગળ છોકરાઓને જાય તોય મજા આવે અને આપણે પોતે પણ એક કુદરતી વાતાવરણમાં જઈએ કે દરિયાની લહેરો આવતી હોય અને ત્યાં શાંત જળ આપણે. પેલાં બેસ્યા હોય ચોપાટી પર અને દરેક માણસોની અવર જવર આપણે જોતા હોય બહુ બધી ભીડ હોય છે શનિ રવિ તો મોટાભાગે બહુ બધા માણસો હોય જ છે ત્યાં આગળ અને આમ તો જુઓ તો મુંબઈમાં તો એવું જ લાગે તમને ચોપાટીમાં તો જ્યારે. પણ જાઓ સાંજે તો ભીડ જ હોય છે તમે ક્યારે ગયા છો એ બાજુ.
હા એ જ જગા જે તમે કેવું છો એ બહુ જ સરસ છે અને ત્યાં તો મેન એકદમ આશ્ચર્ય એવું લાગે કે જયારે આપણે રાતના એક વાગે બે વાગે પણ ત્યાં જાય તો ત્યાં પબ્લિક પણ એટલી હોય એવું. લાગે જઈથી. હમણાં દિવસ છે. એટલા લોકો. ત્યાં હોય અને જે બધા પોતાના પરિવાર સાથે ત્યાં બેસીને મજા કરે ત્યાં કોઈ કોઈ ઘણા લોકો પ્રેક્ટિસ કરવા પણ આવે છે જે ઈન્સ્ટ્રુમેન્ટ નું નોલેજ રાખે છે ને. તો એ બાને લોકો જે. ત્યા બેસ. હોય તેને પણ એન્ટરટેન થઈ જાય પ્લસ એ લોકોનું પણ પ્રેક્ટિસ થઈ જાય.
હમ.
તમે.
અમે જે અમે એકવાર ગયા હતા મહારાષ્ટ્રના અમુક સિટીનો થોડ વિઝિટ માટે આવી રીતે ચોપાટીને બીચ બધા બહુ ફેમસ છે અલીબાગ બહુ સરસ છે પણ અલીબાગ સુધી હજી જવાનો બહુ મેલ નથી પડ્યો પણ મહારાષ્ટ્રથી થોડે દૂર કંઈક બસો ત્રણસો કિલોમીટર. એક શ્રીવર્ધન કરીને એક બહુ સરસ બીચ છે એ બહુ ફેમસ છે હરિહરેશ્વરને શ્રીવર્ધનને એવું બધું છે તો એ બીચ બહુ જ સરસ છે ત્યાં મને લાગેનું પાણી એકદમ બ્લુ ઇશ ઉપર છે અને ત્યાં બધી રાઈટ્સ પણ બહુ બધી છે. બાકી મુંબઈમાં જે દરિયાની ચોપાટી છે ત્યાં બહુ એટલી રાઈડ્સને એવું નથી પણ આ રાઈડ્સને એવું બધું ત્યાં એ બાજુ છે તો એ ત્યાં અમે ગયા હતા તો બહુ મજા આવી અમને બે દિવસને એમ અમે લોકો ત્યાં આગળ રોકાણા હતા. અને વાતાવરણ તો બહુ જ સરસ છે એકદમ કુદરતી વાતાવરણ એકદમ લીલોતરીન એવું બધું બહુ સરસ છે આવી રીતે લોણાવાલા ખંડાલામાં પણ એવું બહુ સરસ છે ખંડાલામાં તો શું છે આપણી બધી જૂની પુરાણી ગુફાઓ છે મૂર્તિઓ છે. તો એ છોકરાઓને ક્યારેક લઈને ગયા હોય કે આપણે પણ ગયા હોય જે આપણે બુક્સમાં વાંચ્યું છે કે ખંડાલાની ગુફાઓ છે અને ત્યાં આગળ બધા મૂર્તિઓને આવી રીતે તોડી નાખી હતી ને એવું બધું તો એ ત્યાં આપણે જઈએ. તો એને આપણે શ. સાથે થી બધ જોઈ શકીએ છીએ તો આપડું બધું જૂનું તાજું થાય છે જે આપણે ભણી ગયા છીએ એ બધું.
એ તો વાત બરાબર છે તમે જ્યા હરિહરેશ્વર માટે પણ કહો છો ત્યાં અમે પણ જઈ આવ્યા છે. ત્યાં એકચુલી ફેમસ એવું પ્રસિદ્ધ એ છે કે ત્યાંનું જે પાણી એટલું સ્વચ્છ છે અને છોકરાઓને જે રાઈડ્સ બનાના રાઈડ્સ. કેવો પછી પેલું પેરાગ્લાઈડિંગ એવી ઘણી બધી એક્ટિવિટીસ ત્યાં બીચ પર થાય છે, એના માટે આપણેે તો બાકી તો આવી બધી એક્ટિવિટીસ કેવી બાર ગામમાં હોય છે અથવા આપણા ઈન્ડિયામાં પણ કોઈ આઈલેન્ડ પર જ હોય છે. પણ દરેકને એવું પોસિબલ નથી કે લોકો જઈ શકીએ, તો એના માટે આવા બીચસ પર પણ આવું બધું રાઈડ્સ રાખું છે, એના લીધે બધા છોકરાઓ એનો આનંદ લઈ શકીએ છે નજીક છે અને તાનું. તમે ટ્રેડિશનલ ફૂડ ખાધું છે? જે ગાવણ, ચોખરા, ચોખા ના રોટલા હોય છે મહારાષ્ટ્ર સ્ટાઈલમાં. પ્લસ એમાં જે ઉકડી મોદક. બહુ જ ફેમસ છે. ગરમ-ગરમ બનાવીને એના. પર ઘી લાગે ના એનો સ્વાદ તો અપ્રતિમ છે, તમે શું કોઈ દસ ટ્રાય કર્યું છે ત્યા?
ના ના અમે ત્યાં આગળ એવી રીતે એક હોમ તે એમાં અમે કર્યું હતું એક જગ્યાએ અમે પણ મને એમ લાગે આ મોદક તો અમે નથી ખાધા એના, ને એને જવારીના પહેલાં એ રોટલાને એવું પણ નથી કર્યું પણ એનું મરાઠી ફૂડ જે ટિપિકલ હોય છે એ. થોડું ખાધું છે એનું મિસળપાવન એવું બધું ખાધું છે, અને શાકરોટલી એ લોકોનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે, એના કંઈક મસાલા અલગ હોય છે ઘણા ટાઈમ થઈ ગાય મને. ત્યાં ગયા આગળ હવે તો થોડું યાદ પણ નથી. પણ મજા આવી. એમ.
ના ના એ જગા તમે ફરી વાર જાશો તો તમે આ બધું ટ્રાય કરજો એમાં જે એ લોકોનું બીજું ટ્રેડિશનલ સોલ કડી હોય છે. તે ડાયજેશન મા તે પણ પાચન શક્તિ માટે પણ સરસ છે. અને એ આપડે લો લોકો બનાવી નથી શક તા. એ બધું એ લોકો ન ટ્રેડિ મરાઠી જેથી આપડી ગુજરાતી થાળી હોય છે. એમાં એ લોકો નું અ. મરાઠી થાળીમાં આવી રીતે એ લોકો એમાં ઓપ્શન આપે બે શાક હોય રાઈસ હોય પછી સ બે જાતના શાકમાં પલ્સીસ તો એક હોય મટકી વગેરે. અને એની સાથે આ ચોખા ના રોટ અને લાસમાં ડેઝર્ટ રીતે ઘણા લોકો ઉકડી મોદક કી ખાઈએ. અમે તો જયમાં પછી રાઉન્ડ મારવા જતા ને એને ઓર્ડર આપી ના આવતા ભાઈ અમે આવશું. તમારું બંધ કેટલા વાગે થશે. તો અમારે આખા ફેમિલી નો ઓર્ડર આપ સતત એટલું ગરમ બનાવીને અને એટલા સોફ્ટ હોય ને કે એની મજા જાય ઘરે પણ મારાથી એટલા સરસ નથી બનતા.
દરેક લોકોને કઈક ને કઈક એની સ્પેશ્યાલિટી હોય તે ગુજરાતી લોકો મરાઠી ખાવાનું એટલું સારું ન બનાવી શકે મરાઠી લોકો ભલે આપણી જેમ શાક રોટલી ને એવું જ બનાવતા હોય પણ ગુજરાતી ટેસ્ટ એનાથી ન હોય ભલે એ લોકો આપણા મસાલા પણ વાપરે પણ તો એ જે એટલે મરાઠીનું લોકોને ઉકડી મોદક તો એના બહુ ફેમસ છે અને એનું મિસડ પાવ પણ બહુ સારું આવે છે ઈ લોકોનું.
હા એજ. એતો છે જે લોકોનું મિસડ તો ઈવન તમે માથેરાન વગેરે લોનાવલા જાઓ તો એમાં એ લોકોનું મિસડ માટે બહું પ્રખ્યાત છે અને પ્લસ એની સાથે જે કાંદા ભજી એ લોકો આપે એટલા કુરકુરે હોય છેને એની મજા જ કઈ અલગ છ
લોનાવાળા તો શું છે મુંબઈથી નજીક જ છે, એટલે કોઈને વેકેશનમાં જવું તો વેકેશનમાં જાય નહી તર વીકેન્ડમાં તો લગભગ મુંબઈ વાળા તો ત્યાં પહોંચી જ જાય. અને રેની સિઝનમાં તો ખાસ. વીકેન્ડ આ શરૂ થયા નથી કે લોનાવાળા ફરવા નીકળ્યા નથી. કેમકે ત્યાં એ કુદરતી વાતાવરણ જેટલું સરસ હોય છે, લોનાવાલા અને માથેરાનની બધું શું છે સહયાદ્રીની માળાઓની વચ્ચે જે ગ્રીનરી આવી હોય છે અને જે વરસાદ આવતો હોય વોટરફોલ થતું હોય એ કુદરતી વાતાવરણ જોઈને મન આપણું એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે અને આખા અઠવાડિયાનો જે થાક હોય છે એ ઉતરી જાય છે, અને બ સોમવારથી પાછો ફરી વખત આપણે આપણા કામે જઈએ તો મન એકદમ આપણું પ્રફુલ્લિત હોય શાંત હોય તો આપણને કામ કરવાનો પણ ઉત્સાહ આવે છે.
બરાબર છે એના માટે આપડા જેવા લોકો માટે નજીક સ્થળો પણ રાખ્યા છે. કે આપણેે એટલીસ્ટ શનિવારે જઈ એ અને રવિવારે રાતના પાછા આવી જાય. સોમવારે પાછા આપડા કામે જઈ શકીએ. ફ્રેશ મૂળમાં એ વાત સાચી. જે તમારે એમ
એટલે આ લોનાવાલા મહાબલેશ્વર માથે આ બધું નજીકનું નજીક અને વન ડે પિકનિક જેવું પણ એક સરસ થઈ જાય છે. અલીબાગનો બીચ પણ બહુ ફેમસ છે ત્યાં પણ લોકો જાય છે અને એમ કહે છે કે ત્યાં આગળ તો બધા ફિલ્મના આર્ટિસ્ટોના ઘર પણ છે અને ફિલ્મ આર્ટિસ્ટ છે એ લોકો પણ વીકેન્ડમાં મુંબઈથી થોડા દૂર જતા રહે છે, શાંત જગ્યાએ કેમકે મુંબઈની લાઈફ સારી છે પણ એકદમ ભાગદોડવાળી છે અને એકદમ આમ અ બહુ ભીડભાડવાળી હોય છે તો એ લોકો શાંતિ મેળવવા માટે બે દિવસ માટે ત્યાં આગળ અલીબાગ કેમ રેસ્ટ માટે વ્યા જાય છે. મોટાભાગના ફિલ્મસ્ટારોનાં ઘર ત્યાં આગળ હોય છે આ ફાર્મ હાઉસ જેવું બનાવીને રાખ્યું છે, તો એ લોકો ત્યાં આગળ બે દિવસ સ્ટે કરે છે. અને પાછા જયારે એનો શૂટિંગનો ટાઈમ હોય ત આવી જાય છે અને બીચ પણ બહુ સરસ છે, બીચ પાસે બહુ બધી હોટેલો રેસ્ટોરન્ટ બધું પણ બહ સરસ છે.
એ તો બરાબર છે આપડા જેવી જેથી આપણાને બ્રેક જોય એમાં જે શૂટિંગ વાળાનું જે શેડ્યુલ હોય છે સૌથી અલગ અઘરું હોય છે, એમાં લોકોને દિવસ-રાત કામ જ કરવાનું હોય શૂટિંગ ચાલુ હોય એ લોકોને એના માટે એ લોકો આવા લાંબ જગા જઈએ કે એ લોકો રિલેક્સ થઈ જાય એટલે લોકો ના મોસ્ટલી ફાર્મ હાઉસ વગેરે એ લોકો લઈએ છે, ને ત્યાં જેવું એ લોકોને સમય મળે ત્યાં એ લોકો સમય પસાર કરવા જાય છે, એ તો વાત સારી છે ફરતા ફરતા ક્યારેક આપણાને પણ મળી જાય ફિલ્લમ સ્ટાર.
આવી રીતે મુંબઈમાં તો બીજા ઘણા બધા ફેમસ સ્થળ છે. આવી રીતે એક નહેરુ પ્લાનેટોરિયમ પણ છે, અને એક બાબુલનાથ મંદિર પણ એક બહુ સરસ છે ત્યાં આગળ પણ લોકો જાય છે શ્રાવણ મહિના તો શ્રાવણ મહિનામાં તો બાબુલનાથ મંદિરનું બહુ જ જ મહત્ત્વ છે તમે ગયા છો ક્યારેય એ બાજુ
હા અમે ગયા છીએ બાબુલનાથમાં. તે એની જે પગત હઠયા ચડીને અને જેમાં અમાસ ના દિવસે લોકો જે દીવા પ્રગટાવે છે તે પણ એક સારું અનુભવ રહ્યો અમને અને ધાર્મિક વાતાવરણ હોય છે ત્યાં અને એના માટે ઘણા સિનિયર સિટીઝન માટે લિફની સુવિધાનું પણ રાખ્યું છે એટલે આપડે બધા સાથે જઈ શકીએ બહુ જ સરસ જગા છે ધાર્મિક જગા
હમ હમ હમ એમ તો ઘણા બધા સ્થળ ઘણી બધી જગ્યાએ છે પણ તમારી સાથે આટલા થોડાક જે નજીકના આપણને સ્થળ યાદ આવ્યા એના વિશે આપણે વાત કરી તમારી સાથે થોડી વાત કરીને બહુ મજા આવી ફરી વખત આપણે કોઈ નવા ટોપિક સાથે વાત કરીશું. પાછ
હા ચાલ આપડણે ફરી મળશું સારા નવા ટોપિક સાથે આવશુ પાછા ચલો ભાઈ. જય શ્રી કૃષ્ણ આવજો.